હા બસ મજામાં. તમે કેમ છો?
એકદમ મજામાં તા આજે હું તમને મોબાઈલથી સ સમાજ પર પડતા પ્રભાવ તો વિશે જાણકારી આપવા માટે તમને ફોન કર્યો છે.
હહ હહ બોલો બોલો મને જાણકારી જોઈએ જ છે.
આ હમણાં આપણા સમાજમાં જોવોને તમે બધા નાલાથી મોટા લોકો પર બધા પર મોબાઈલ જોવા મળે છે, હમણાં તો ત્રણ થી ચાર મહિનાના છોકરો બી મોબાઈલ રમતા જોવા મળે છે આપણને હમણાં બધા જ છોકરાઓ આપણી બાળ પનની જેમ કે રમતો છે ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, લખોટીઓ છે, જેમ કે આબા પીપળી છે, એવું કોઈ પણ છોકરો હમણાં રમતા જોવું મળતું જ નથી આપણને બધા લોકો સમાજમાં ફક્ત મોબાઈલમાં જ લાગી રહેલા જોવા મળે છે. નાલા થી મોટા લઈ ને દરેક છોકરાઓથી છોકરીઓ મોટા લોકો પણ બધા હવે મોબાઈલ પાછળ જ પડી ગયા છે, આપણે ટાઈમ પર આપણે જો એટલા જાત જાતના રમતો રમતા હતા. બધા લોકો બહાર ફરતા અને બધા લોકો સાથે મળીને રમ તા હતા, તેવું આપણને કંઇ જોવા મળ
સાચી વાત છે. હમણાંના લોકોને બધા મોબાઈલ આવ્યા ત્યાર પછી લોકો બધું ભૂલી જ ગયા છે કે બાર પહેલા કેવી રમતો રમાતી, પહેલા કેવું વાતાવરણ રહેતું, પેલા બધા લોકો ફેમિલીને બધા મળીને સાથે મળીને બેસતા. સાંજના સમય થાય એટલે બધા લોકો સાથે થઈને આના પાદર જેવું બનાવ્યું હોય ત્યાં જાઈને બેસતા, વાતો કરતાં, રમતો રમતાં એ બધી વા અ એક્ટિવિટીસ કરતા હતા. પરંતુ હમણાંના સમયમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એ લોક કોનો પોતાના પરિવાર વીશ સાથે પણ ટાઇમ કાઢવા માટે સમય અરે સમય નથ થી પરિવાર સાથ થે બેસવા માટે બી સમય નથી. ફોન એવી વસ્તુ છે કે લોકોને આગળ જા તા ડીપ્રેશનમાં નાખી દે છે. ફોનના એવા કોન્ટેન્ટ એવા એવા હોય છે કે, આપણને મગજ હલાવી નાખે એવા એવા કોન્ટેક હોય છે, ફોન એક ટાઈમે જોવા જાઈ તે સારો પન છે, અને એક સાઈડે જોવા જાય તો ખરાબ પન છે. કારણ એનું એજ છે કે આપડે જે લોકો સાથે રહીએ છીએ, જે લોકો જેવું વિચારે છે ને બધી એક્ટિવિટી ને નોટિસ કરીને તે પ્રમાણે આપણને કોન્ટેટ અને આપડે કઈ રીતે બધું સર્ચ કરીએ એ બધું બતાવે છે. ફોન એક વસ્તુ એવું બી માનવામાં આવે છે કે ફોન હા નહી હોય તો પણ સારું અને હોય તો પણ સારું કારણ કે ફોન આપણને ઘણું બધું જાણાવે છે
હા તમે કીધું તેમ ફોન એ ખુબ જ ઉપયોગી વસ્તુ છે અને દુર ઉપયોગી છે પણ દુરુપયોગી બી છે આપણે તમે કીધું તે પ્રમાણે પણ હવે મોબાઈલ નો ઉપયોગ બી એટલો જ હવે આધુનિક યુગમાં પુટી થઈ રહ્યો છે હવે બધા છોકરાઓને જોવાની સ્કૂલ નુ હોમવર્ક થી માનીને બધી જાણકારી મોબાઈલ પર જ આવે છે આજે સ્કૂલ ચાલુ છે કે રજા છે કે તેથી બધા જ મેસેજો આપણને મોબાઈલમાં જોવા મળે છે બધાના પેમેન્ટ ભી હવે ઓનલાઈન થી આમ માધ્યમથી મોબાઈલ દ્વારા જ આવે છે સમાજમાં પરંતુ હવે જોવો ને આપડે આગળ જતા બ બધા લોકો હવે મોબાઈલમાં જ ફસી જવાના છે જો આપડે આપડે નાનલા હતા ત્યારે એવી જાત જાતની રમતો રમતા હતા બધા બાર થઈને એક સાથે બધા ભેગા થઈને આંબા પીપળી થી માણીને લખોથી ક્રિકેટ થી માણીને કેટલી બધી રમતો રમતા હતા એવું હવે કઈ જોવા મળતું તું નથી બધા લોક બધા છોકરાઓ હવે સ્કૂલ જઈએ છે પછી આવીને મોબાઈલ માં બેસી જાય છે આપડે હતા ત્યારે બધા છોકરાઓ સ્કૂલથી આવીને બધા બાર ભેગા થતા હતા અને રમતો રમતા અને બધા સાથે મળીને જમવા બેસતા એવું બધું કઈ આપડા સમાજમાં હવે મોબાઈલને કારણ ણ મને જોવા મળતું નથી. કારણ કે હવે બધા લોકો ફક્ત મોબાઈલ માં ધ્યાન આપે છે અને આગળ બિલકુ કુલ આગળ આવતા નથી બધા છોકરાઓ સ્કૂલે થી છૂટીને પછી મોબાઈલ પણ જોવા લાગી રહી છે હવે કોય એવું રમવા બમવા કઈ આવતું નથી બધી આગળ જતા રમવા તો પણ યુવા મળવાની એવું મને લાગતું નથી.
સાચી વાત છે તો હમણાં તો થોડુંક પણ સીન જે આવયુ છે એ લોકનેમા એમાં જરેએ આપડે નાનપણની રમત એવું તો દેખાતું જ નથી. એપહેલા એવા સમય હતો કે પહેલા આપડે સ્કૂલેથી આવથા બડુ સનમેસન પતાવતા પ પછી આપડે રમવા જતા રમવામાં એવું ક્રિકેટ રમતા લખોટી રમતા પછી આંબા પીપળી. રમતા એ બધી રમતો ઘણી બધી એવી રમત. તો હોય છે તો એ આપડે રમતા પરંતુ હમણાં ના છોકરાઓ બસ આવીને લેસનભી નહી કરે એમ ડાયરેક્ટ ફોન એ ચોંટી જાય છે ફોન એ ફોન એ હૌથી ખરાબ વસ્તુ ગણવામાં આવે છે પરંતુ હવે શું કરીએ બધું જ ઓનલાઈન થવા મંડ્યું તો હવે આપડે પણ થોડુંક સમય સાથે પરિવર્તન લાવવા પડે એ કારણથી આપડે હવે ફોનનો ઉપયોગ કરવો પડે એવું મને લાગે છે હવે હમણાં ના સમય સાઈટ વર્ષના લોકો પણ ફોન યુઝ કરતા શીખી ગયા છે અને હમણાં આધુ આધુનિક ક્નોલોજી એ આઈ આવી ગયો છે આર્ટીફીસીઅલ ઇન્ટેલીજન્ટ એના કારણ થી હજુ સરળ ફોન યુઝ કરો બની જાય છે આપડે ખાલી બોલવાનું જ એટલે બ ધુ ફોન કરી દે છે વો વોટ્સએપ ઓપન તો વોટ્સએપ બી ઓપન કરી દે છે બધી રીતની બધું ઓપન કરી દેય છે એટલે ફોન એક ટાઈપ મેં જોવા જાય ખરાબ પણ છે પહેલાના સમય પ્રમાણે જોવા જાય તો આપડે એમ એ સમય કરતા ઘણા આગળ છે પરંતુ આપ આપડે જે ગોલ્ડન મેમરીઝ હતી એ આપડે મિસ કરીએ છીએ અને એ હમણાં આપડે પછીની જે પેઢી હશે જે બે હજાર ત્રીસ સત્યાવી પછીની પેઢી હશે તે લોકો જૂનું પુરાણું કંઈ પણ જાણતા પણ ન હશે અને કંઈ પણ નહીં એ ખાલી ફોનમાં જ બિઝી હશે.
હ તમે કીધું તે પ્રમાણે આપણે જો હવે સુવર્ણ સમય તમે કેઈ રહ્યા છે તેમ હવે એ સમય આપડે ગુમાવી રહ્યા છે કેમ કે આપડી આગળ જનારી પેઢી લોકને એ પણ ખબર નહિ હશે કે પહેલાના જમાનામાં કયા કઈ રમતો અને કઈ કઈ પરંપરાઓ રમાતી હતી અને કેવી રીતે લોકો આગળના લોકો કામ કરતા હતા ખેતરે થી માંડીને બધી જગ્યા વી એવું કઈ પણ આગળ જતા જોવા મળશે એવું મને લાગતું નહી તો કેમકે હવે આધુનિક યુગ ચાલુ થઈ ગયો છે જેથી કરીને હવે એવા કોઈ પણ લોકો હવે આપણને એકતા રેય કે કોઈ પણ જગ્યા એવુ રમવા જો રમતા ખેતરમાં કામ કરતા કેવા વધારે પડતા જોવા મળતા નથી બધા લોકો હવે ખેતરોમાં હવે કલમોથી માંડીને બધું આવી દેય છે પણ હવે આગળની જેવી ખેતી કે એવું કઈ કરતા નથી. આગળ આગળ થી હવે બ ધા લોકો ચાલે છે આધુનિક યોગ આવી ગયો છે જેથી કરીને હવે પાછળ જણાનો સમય આપણને હવે યાદ આવે મને લાગે છે કેમ કે હવે બધા લોકો તેનો સમય ગુમાવી રહ્યા છે હવે આગળ જનાર પેઢીને બી હવે રમતો બિલકુલ જાણતી નથી આપડે જે રમત તો રમતા હતા પહેલાના જમાનામાં તે હવે આગળ જનારી પેઢી રમી શકશે એવું લાગે નહી કારણ કે આપડે જે રમવા તો સ્કૂલે થી આવીને રમતા હતા તે હવે કોઈ પણ છોકરો કે છોકરી રમતા જોવા મળતા નથી આપડે જો સ્કૂલેથી આવીને જેટલી મજા કરતા તેટલી હવે અહયા ક બિલકુલ જોવા મળતી નથી.
સાચી વાત છે હમણાં તો બધી જગ્યાએ ગાર્ડન બનાવી દીધું છે અને ફૂટપાર્ક. એવું બધું બનાવી દીધું છે જેથી પહેલાના સમયમાં એવું હતું કે આપડે ગામમાં તળાવ દરેક ગમમાં એકને એક તળાવ હોય જ છે તેમાં આપડે પેલા રમવા રહેતા પેહેલા તળાવમાં ક્રિકેટ રમતા કાદવ નેવો હતો. તેમાં પાણીમાં રમતા એ રીતના બધા ઘણા બધી વસ્તુમાં આપડે રમતા પરં તુ હમણાં ના સમયમાં તો લોકો ગાર્ડન માં જાય છે ફૂટપાથ પર એવા ચાલવા જાય છે. મોટી મોટી અ ફાર્મ કરાવે છે તેમાં ફરવા જાય છે પરંતુ એ બધી વસ્તુ હમણાં ના ટાઈમ પ્રમાણે સારી લાગે છે પરંતુ જો આપડે પહેલાનો ટાઈમ જોવા જઈએ તો આપણને પહેલાના ટાઈ જે મજા હમણાં ટાઈમમાં જરાયા નથી આવતી અને પહેલા જેવું વાવરણ પણ નહીં રહ્યું હમણાં ટાઈમે. એથી આપડા છોકરાઓને પહેલા કેવું કે પહેલા છોકરાઓ ધૂળમાં રમતા પરંતુ હમના ના કોઈ છોકરું ઢૂળમાં રમ તું નથી પેલે છોકરું જન્મે ત્યારે એના ઘૂંટણ પગે ચાલે ઘૂટ ટન અને હાથના. વડે ચાલે પરંતુ હમણાં તો એવું આવી ગયું છે કે છોકરાને એક સાયકલ આવે તેમાં બેસ ડી દેવાનું એ છોકરો ઉભો જ ગમે ત્યાં ફરી્યા કરે છે એનાથી થી નુકસાન એ થાય છે કે એના પગ સરખા નથી મુકાતા એ એના પંજા ઉપર ચાલે છે. એને સરખા પગ થોડાક ત્રાસ મૂકીને ચાલે છે એવી બધી ગણી સમસ્યાઓ આવી શકે છે અને એને પેલવી કરીને આવે એ સરખું ના રહેે એના કારણ થી એ ચાલવામાં એની ઘણી મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ના કારણ થી જો આગળ એનું સ્વપન પોલીસ બનવાનું હોય આર્મી માં જવાનું હોય કે કોઈ બીજી એમ જવાનું હોય દોડમાં જવાનું મેરેથોન દોડવું હોય. તો એમાં એ જઈ શકતો નથી કારણ કે બે પગની વ બે પગ ત્રાસા જાતા હોય તો બે પગ વચ્ચે ટચ થયા એના કારણથી એ દોડી નહી શકે સરખી રી તે અને તેમાં રિજેક્ટ થઈ શકે છે એટલે એવી ઘણી બધી વસ્તુ હોય પહેલા કેવું કે ધૂળમાં રમતા તો આમાં છોકરાઓ મજબૂત થતા એ લો ના પગ ઘસાતા હાથ ઘસાતા એ રીતે છોકરાઓ મજબૂત થતા અને ઘૂંટણ પગે ચાલતા તો ઘૂંટણ એ મજબૂત થતા પરંતુ હમણાં એવું કઈ નથી હમણાં છોકરાઓને બસ સાયકલ માં બસ ફેરાવું છે અને એક ટ્રોલી જે એ હવે એમાં બેસાડીને ફેરવવું છે.
હા તમે કીધું તેમાં પણ હવે બધા લોકો ગમે તને એવું ફરવા જાય છે. પણ આપડે જો નાનલા હતા ત્યારે આપણે મામા ના ઘરે ફોઈના ઘરે જતા હતા. હવે બિલકુલ લોકો હવે જાતા નથી. બધા બીજે બીજે ફરવાનું એવું જાય છે. હવે મામા ના ઘરે, કે કોઈ ના ઘરે, કે માસી ના ઘરે, એવું કોઈ પણ જતું નથી. ફક્ત હવે બધા બીજે બીજે બાહાર કચ્છ થી માંડીને રાજસ્થાન, કાશ્મીર ને એવું બધી જગ્યાએ વેકેશન મા ફરવા જવા માંગે છે. પણ મામા ના ઘરેને, કોઈ ના ઘરે, માસી ના ઘરે હવે કોઈ પણ છોકરો કે છોકરીઓ હવે જતા નથી આપડે હતા ત્યારે વેકેશન પડે એટલે, આપણે ફક્ત મામાના ઘરે જવા જ નીકળતા હત તા અને માસીના ઘરે જતા. ફોઈના ઘરે જતા તા હુ વેકેશ તા રમીને આવતા અને પછી સ્કૂલે જતા. હવે એવુ કોઈ પણ છોક કરો કે છોકરી કરતું નથી. ફક્ત બધા અવે બાર કાશ્મીર એવી જગ્યાએ જવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે. મામાના ઘરે કે ફો ઈના ઘરે એવુ કોઈ પણ છોકરું જાત જવા માંગતું નથી. હવે એની પેઢી બો આગળ વધી ગઈ છે. હવે બધા ગમે ત્યાં રહેવા માંગતા નથી. હવે બધાને ફક તો ફરવા જવા માથી જ આનંદ આવે છે. અવે કોઈપણ આગળ મામાના ઘરેથી માણીને કેથી જતા નથી બધા ફક્ત મોબાઈલમાં જ વેકેશન પૂરું પાડે છે. અને ગેમ રમે છે. અને ઘરે બેસી બેસી ને પૂરો સમય પૂરો કરી નાખે છે. કોઈ પણ છોકરો મામાના ઘરેથી આગળ જઈ નહી શકે. અને આગળ જાતો પણ નથી
હા સાચી વાત છે. તમારી હમણાં ના છોકરાઓ કોઈ પણ જગ્યા રહેવા નથી જતા અને કશે પણ જાતા નથી. બસ ઘરમાં બેસીને ફોનજ જોવાનું મન થાય છે. ચાલો આપડે પછીથી હવે વાત કરીશું. મળશો આપડે એક દિવસ